તમારી સાથે કોણ કોણ છે,
હું એક
ઓ મને લાયગુ તે કેસા ભી પણ છે, કેસા પણ છે.
હ ના
ઓકે અ બોલો તમે તમને કયું છે. ક્યાં સૌથી વધારે ગમે.
મને સૌથી વધારું તો ખમણ ભાવે.
હા જગ્યા કીધું આ સીઝનની.
અ કઈ પણનવી.
તમે ઉમરવામાં આવેલા. કેવું લાગેલ હત. તમે ઉમરગામ આવેલા. તો તમને કેવું લાગ્યું હતું. બોલો તમે ડિસ્ક્રાઈબ કરો થોડું વધારે. લાંબાબ. હમ.
હ. હમ તમે વાપીમાં કેવી મજા આવી કે. વા. ીમાં.
જ ભ. જેવું જેવું મને જોઈતો હો હત. તેવું જ મેળું. હા હા લીધું. કધું પણ મેં આજે બીબી વાળડી મેમ કોલ કરીને કીધું કે કેન્સલ થઈ ગયું છે. તો ફરી મેં કરો. હા કેન્સલ છે યુગ કા. હ સેટરડે લાસ્ટ ડે હતું ને ફોમ ફીસ જમા કરવાની એટલે આમ હા મેમ કતી. કે બીિકુમારી મેમ થી વાત કરી લેજે. દ્વારા ને ફીસ જમા કરાવી લેધે.
હા હા હા બીજ. ફીસ પણ ભરી નાખશે.
હા એટલા પે તો છે જમા. તો આ કરી દેવા તાર.
હારું.
તમે બોલો. હા. અમને અમે હું લઇ જઈએ ખાતે. પેલા દિવસ છે તો. હા તો એવું ન જઈ એટલે કે બૂકું ચો પડી
તાર ફ્રેન્ડ છે ને શિવમ મેર્યું હતો મારા
કીધું હતું મને
એજ મને કીધું છે
તું ઉમરગાામથી વાપ ી આપજે અહં જ ઘર લઈ લીધું
ના ના ડેલી આપણા ઘર
બોલ. તમે પર કછ
એ સ્પીર ગયયો તો હમણાં મમ્મી લોકો બધા સાંભજ્યા જ તો હું કેમ મને અમલ ન કર
હા તમે બોલો હણા તમાર ભણવાનું
હું હું તારી સિનિયર છું તમારે રિસ્પેક વાત કર
હા એ મને ગુજરાતીમાં થોડું નહી ફાવડે
મને બી નહી ભાવડે ભાઈ.
ભાવડેલી ફાવે.
નીની ભાવે મને પણ બી ગુજરાત. થોડું થોડુંક આવડ.
હા ક ન છોડો તમને કેવું મજા આવે કોલેજમાં.
હારું જ છે મારો કોલેજ.
ઓકે અને તમારું એક્ઝામ પતી ગયું.
હમણાં તો હું થર્ડ યરમાં આવી છ ને તો એક્ઝામ નથી સેપ્ટેમ્બરમાં થશે એક્ઝામ.
તો પછી થર્ડ યર પછી તમે કોલેછ એવું કરશો કોલેજ પછ એવું કરશો કોલેજ પછ
હલો.
તમે કોલેજ પછી શું કરશો.
એમ બી એ.
અનપે. ખારું તો. કયાકોપ લલે કે કયા ફિલ્ડમાં જશ પછી એમબી પછી.
એમબીએ પછી બેંકિંગ ફિલ્ડમાં કરશે.
સારું તો પણ બેંકિંગમાં તો બહ ઓછા જવાબ પયા સેલરી આપે ને. સ્ટાર્ટિંગમાં તો.
હા.
મારો એક ફ્રેન્ડ છે એની બેન એમ કોમ કરીને એસસી એસી કરે ઘરે અમણા ટ્રેનિંગ છે. તો એના ચૌદ કે પંદર હજાર. લ
ઓ હું ઇન્ટરનશિપ. માટે પી એ સી એ અને બેન્કિંગમાં જોઉં છું. ઇન્ટરનશીપ.
હાારું તો.
તું સેકન્ડ ઈયર માં શું લેશે. માર્કેટિંગ અને સેટને અકાઉન્ટ બેંકિંગ શું.
હા વિચારું ડિજિટલ માર્કેટિંગ કરું.
હ સારું મેં પણ ભી હોય કીધી.
કેમ કેવાય અત્યારે બેંકિંગ ન વધારે તો નહી મળે પણ ડિજિટલ માર્કેટિંગ ન વધારે સ્કોપ છે.
હ
હમ.
હું પણ બી માર્કેટિંગ અને બેન્કિંગ લીધી હતી. થર્ડ યરમાં.
હ રોટ કરજ કરજો.
હા.
મબર કેવી રીતે શું કરવાનું છે.
હ
બોલો કઈ સમય આ ત. તમારે વેકેશન કેવું છે.
શુંબોલે.
તમારું વેકેશન કેવું ગયું.
હ. સારું પણ અને. ખરાબ પણઠ.
ખરાબ ક્યા.
કેમ કે ઘરમાં બેસીને શું કરવાનું. બસ મ્મીને. હું વેકેશનમાં છે ને ખાલી કુકિંગ કુકિંગ. કરીને
હા-હા.
કઈ ફરક હારું બી નહી ગેલી હતી.
હા મેં પણ નહી ગયા મેં તો છે ને મારા નાના નાના બાળકો છે એના સાથે રમો
હા નહી હું ઉપર ઉપર તો છતમાં બેસી સીને મસ્ત હવા ખાધી. ખૂબ મજા બી પણ આવી અને સારું પણ થઈ ગયું.
તમે ખબર આ વેકેશનમાં અમે ગોલ્ફ પછી ચાચી ચાચીને ઘણા બધા લખત છુપી બહુ બધા રમતા હતા. બહુ મજા આવું મને વિચાર્યું કે મેં જયારે બીજી ગયેલા ત્યારે આપણે આપણા બધા તે તો સારું લાગશે.
કઈ નઈ
તું કાલે કોલેજ આવવાની આવવાનું છે.
હા હા આવાના. કાલે જલ્દી આવું પડશે. હ તે રીતેમાં જે જેમાં અંતુ લોકો આવશે.
હા.
જોવા આઠ વાગે જવાના. પૂજા જલ્દી આવાનુ કેમ કે ફીસ જમા કરીને તે બધું કરવાનું રહેેશે એટલે.
તું દસ વાગે આવજો.
પછી લેક્ચર અટેન્ડ કર પડે લેક્ચર અટેન્ડ કરવું છે મને તો.
હા તો દસ વાગે સુધી તે આવજો કેમ કે ના સારી ટીચર છે ને ફ્રી થઈ જાશે. લેક્ચર અટેન્ડ કર
તો ચટણી ચાલસે.
નઈ નઈ ઓફિસ પર ખુલવા જો રહેશેને રહુ જોઈએ ને
ઓકે.
દસ વાગ્યા સુધી ખુલી જશે.
તો પછી લેક્ચર પછી અટેન્ટ નહી કરી કરી શકું.
ની-ની. તો દસ વાગે આ બીજા ટ્રેન નથી છે કાઈ
ને હલા સાડા નવ વાગે છે દસ વીસ સુધી પહોચાડી દે
હા તો કઈ નહી આવી જા.
થી તો મેં અગિયારમાં બારમું કર્યું
તું કોલેજ આવી તો મને કોલ કરજે હા તને કોઈ હેલ્પ જોઈએ તો મને બોલજે
હા. હા તમે પનાતા તમે કે અમે હા હ.
તને બુક વુક ભી જોઈએ તો મને બોલજે હું ઇંતજામ કરી
અ લાઈબ્રેરી માંથી આપશે ને મેને તો
હા. તમ પેલે રેવરી કાર્ડ બનશે પછી તમને
અને એક્ઝામ પછી પાછો લઈ લેશે.
હા ઓ છે ને પંદર દિવસ એની સાત દિવસ સુધી ઓ તમને ડેટ દેશે પછી તમને ટલી જશે લાાઈબ્રેરી બુકમાં
મને લાગ્યું ની લે તો હારું ઘરે વહેતી ને વાચસ છે વેકેશનમાં એ બધું
હમ.
નોટબુક તો ન યાદ બનાવાનું છે.
બુક તો તમારે લેવાનું પડશે
પણ કેટલું બનાવુ ચાર કે પાંચ
સાત.
સાર ઓકે.
મારી એક વિનીતા બેન છે તમને ભણાવશે બહુ ખતરનાક છે બ
તો એની જોઈ લેવા.
એની નજરમાં નથી થી આવેને હા
નહી અરે તો આવી જવાય એ લોકો ના કારણે
મેં તો હાઈસ્કૂલ માં પણ નથી આવ હતું મને પણ આવી જો ગરદીથી કોલી ક કર હા હજુ બોલો કઈ તમે અત્યારે એવું કરો.
હું અત્યારે છત પર છું ટેરેસ પર. ફરી રહ્યા છે
હા કે તમને કીધે કે પૈસા મેટ્યું તો એટલે તમે ખરા કરો ને.
ખબર હશે તું મને.
હે નિ નિ બ્રો કરવાનું હતું પણ મારા રિચાર્જ નથી મારા ફોનમાં.
વાયફાઈ કનેક્ટ કરીને કરી લેતે.
પાયફાઈ કનેક્ટ કરી કેટલા હો
ઓગસ્ટથી આ બધું સ્ટાર્ટ કર્યું છે પણ અત્યારે કી બસ એક વાર મેં સાડા નવસો રૂપિયા આ ઝેપથી મેં કમાવેલો રિકર્ડિંગ વાળું કર છું રિકર્ડિંગ કરીને મોકલવાનું એજા.
ચાલ ત હું ત્યારે પછી કરો.
મ હા દસ મિનિટ ચાલ પછી